હાલો કેમ છો? હાલો.
જય શ્રી ક્રિષ્ના.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે. કેમ છો?
હા, ઉ મજામાં જ.
હું પણ મજામાં છું. શું ચાલે છે બીજું?
બસ શાંતિ ઘરે બી બધા સારા છે.
હા, મારે પણ અહંયા સારા જ છે હું તો અવે અવલે ઘરમાં આવે શું તબિયત નું બધાનું આમ થોડુંક બગડી રહ્યું છે આજકાલ મોસમ પણ કેટલું બદલાવ્યું છે.
એ સરખું જ નથી ને. ઘરે અમ એટલે છોક મતલબ છોકરાઓને બહુ માંદા પ પડે છે. હમણાં છોકરાઓ શું મોટાઓને પણ તાવને એવું બધું.
ઘરમાં પણ એ જ છે અચાનક હવે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ ને અને એના કારણે ઘરમાં પણ નાના છોકરાઓને પણ શરદી ખાંસી ને બધું ચાલુ થઈ ગયું.
હા. નહીને હમણાં એવું જ છે બધાને વાયરલવાળુંને ધ્યાન રાખજો તમે બી છોકરાઓનો.
ખો છું પણ મારી નાની ને કઈ વધારે જ થઈ જાય છે. કાય કે ઈ હા ઈ એને શું આઈસક્રીમ ને બધું ઠંડુ ઠંડુ ગમે એને મીઠ ઠું ખાવાનું.
હા, નઈ નઈ પણ હમણાં વાતાવરણ બી બદ લાય છે ને હવે જોઓ ને. અ ગરમી ચાલુ થઈ ગઈ પણ હમણાં થોડાક દિવસ શું પાછું મતલબ. બ વાદળ જેવું રહી છે, અને કેવું વાતાવરણમાં થોડી ઠંડક થઈ પાછી.
શું છે મ આવ લવું લાગે. છે ગરમી કંઈક વધારે વેલી જ નથી આવી કે માર્ચમાં જ આવી ગઈ જોને.
સખત ગરમી છે બહુ જ ગરમી હમણાં આ હમણાં બે દિવસ થી ખબર નય થોડું વાત વાતાવરણ બદલાયું ને એટલે ઓછી લાગી. પણ, એના પહેલાં તો સખત ગર
સખત નહી, આમાં અહિયાં તો હાઈ એલર્ટ આપેલું હતું ગરમી નું.
બહુ જ, અને આ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે પણ
હમ હા! એટલે તો ક્યાંયા મોસમમાં ક્યાં પડે છે, પેલા તો આપડું ફિક ફિક્સ હતું કે સ્ટાર્ટિંગ ના ચાર મહિના વરસાદ, પછી ઠંડી અને અપ્રિલ માંથી ગરમી પણ, હવે તો કંઈ જ નહી કહેવાય ક્યારે ક્યાં મોસમ બદલાય? કંઈ કેય જ નહી શકી કે. ગમે ત્યારે વરસાદ. ગમે ત્યારે ઠંડ ગમે ત્યારે ગરમી
ગ્લોબલ વોર્મિંગ ના લીધે થાય છે. હા સાચી વાત કીધી એટલે જ ને, આપડે બધું હા એ સરાસ રોત ઋતુ છે. ઠંડીની એટલે કંઈક લગન પ્રસંગ એવુ કોઈ તો, શિયાળામાં ચાલે.
શિયાળા માં ચાલે. ના ઠંડી લાગે, ના છોકરોનું ટેન્શન, ના આપણાનું ટેન્શન. હા એ વાત કરી કે, બે કપડાં વધારે ઓડવા પડે પણ એ ચાલે. એ ચાલે આપડે હા બાકી કે બધી રીતે આપણે મસ્ત તે એન્જોય કરી શકીએ. હમ એટલે તો, હું મારી મારી બેહેન ના લગ્ન પણ ઠંડમાં જ રાખેલા કે ટેન્શન નહી. ખાવાનું પણ સારું લાગે, ફરવાનું પણ સારું લાગે, બધું કપડા આપડે પહેર હોય તો એ પણ, આપણને ગમે.
હા નઈ સાઅ સાચો કીધો, અને ગરમીમાં તો જો લગ્ન પ્રસંગ કંઈ નીકળી જાય ને, આપણે જવાનું થાય, તો એટલા કંટાળી જઈએ ને.
હમ આપ આપડે એકલા હોય તો ચાલે છોકરા હોય ને એમાં આપણેે વધારે કંટાળી જઈએ.
હા નાના છોક છોકરાઓને પાછું, એ લોકો તો બધું કપડાં બી પહેરવા ની કરીને આપણે પરાણે પહેરાવીએ પાછુ હેરાન થાય.
આજે, અમારી ત્યાં થોડું મોસમ થોડું સારું છે.
મતલબ સારું છે. હું કીધું ને હમણાં બે ત્રણ દિવસથી થોડું વાતાવરણ બદલાયું છે કશેક તો વરસાદ પડ્યો એવું લાગે છે.
ઠંડો ઠંડો પવન આવે છે આજથી જ થતું છે. કાલે તો નહી હતું કાલે તો આ વખત આ ટાઈમ પર તડકો હતો પણ આજે થોડું આમ બ છે ઠંડો-ઠંડો પવન આવે છે તો એમ લાગે છે કશેક તો થયું છે.
હા એવું છે અમારે બી આવું જ છે વાતાવરણ
થાય તો આપણને આમ થાય કે ને કસે જીએ આપડે
ન તો બહુ જ થાય છે હવે ક્યાં જઈએ આપણે આ છો
ચા હું તો છોકરાથી જ કંટાળી ગઈ છું આમ છોકરાને લઈને બાકી આવું મોસમ થાય તો આમ થાય કે ચાલો કશે જઈએ ફરી આવીએ થોડુંક
હા સાચ સાચી વાત છે આપણે એકલા હોઈએ તો ચાલો જતા પણ રહીએ પછી છોકરાઓને બધું હોય તો નહીં
ના નયી ફાવે એટલાસ્ તો
હા હા નહીં નહીં સાચી વાત છે ઓલી તમારી નાની બેબીનું ધ્યાન રાખજો તમે કીધું ને વારે ઘડી અને શરદી ઉધરસ તાવ થઈ જાય છે તો
રાખીએ છીએ એને નહીં ખબર સુ થાય છે થોડુંક મોસમ બદલાય કે એની તબિયત ખરાબ થઈ જાય. પણ ઠીક છે ટચવુડ પાછી સરસ પણ થઈ જાય છે. પણ એક વાર ની તો બગડી જાય નહી પણ
તમે પેલાં ઘરેલું ઉપચાર પણ કરી લેવાના
ના એ તો હું કરું જ છું
હા એટલે સારું પડે એને હળદર વાળું દૂધ છે.
હા ઉકાળી ઉકાળી તો હવે નાની છે એટલે નહી પીએ પણ આ તમે કીધું ને હળદર વાળું દૂધ એ હ દરવારું દૂધ એમાં થોડું લોંગ ને થોડો દાલચીની નાખીને પીવડાવું એ ને અને એ પાનના પત્તા પણ છા તે રાખવાની એક પોટલી બનાવી રાખુ અજમાની શેકીને તો એનાથી પણ શું એને સારું લાગે દવા તો નહી જ લે દવા લઈ નું કે એટલે એને પછી બધું તાવ આવી જાય દવાના નામ થીજ
હા છોકરાઓનું એવું છે લોકો છે ને દવાથી મારે તમારે તો નાની છે મારે તો એટલો મોટો છે તો પણ એને દવા પીવડાવી એટલે મને છે ને પંદર વીસ મિનિટ લાગે
હા મને મને પણ આવું જ કે છે તમે પી લો તમે પી લો નાન કે હું મે હું કને હું પી્યો હા તમે પી લ બેલન
હા છોકરાઓનું છોકરાઓનું આવું જોઈ છે
હા
વાતાવરણ બદલાય ને એલે અમે થોડુંક છે ને એમ સારું
સારું પણ નઈ લાગે હું કેવું ને હમણાં અમારે ત્રણ ચાર દિવસ પેલા એટલી ગરમી હતી... ને એટલું ઠડ ગરમું ગરમ લાગે કે આમ થાય કે કંઈક ઠંડુ બાથરૂમમાં જાયને બેસી જાય કા તો પાણી જ પીતા રહીએ ઠંડુ ઠંડુ એટલું મતલબ રસોડામાં કામ કરવા જઈએ સવારની પોર માં સવાર ની પોરની વાત કરું છું દસ અગિયાર વાગ્યાની.. એમાં પણ એટલી ગરમી આમ.... પછી ન આવે આપણને એટલી ગરમી હતી
અત્યારે આ તો ગરમીમાં તો આમ રોટલી કરું ને તો હું તો આખી નવાઈ જાઉં છ
તો હા એજ તો હું એજ કેવું છું નેઅ રસ થોડામાં સવારની બરમાં આવું થાય છે તો બોલો તો બારેક વાગે તો શું હાલત થતું હશે
એજ નહી એટલે હું તો રાત્રે છે ને આમ જલ્દી જલ્દી રસોઈ કરી નાખું છું
હા રાત્રે હું પણ અરે માને શું અ હ રસોડાની વિન્ડો છે ને એ્યાંથી ડાયરેક્ટ તડકો આવે એટલે વધારે ગરમી લાગે
હા એ... એટલે બહુ જ તાપ લાગતો હશે તમને અને પાછો
કરું છું આપડી જેમ એ પણ કન્ફ્યુઝ થઈ ગયું છે
પાછું ગેસને એવું ચાલુ હોય એટલે આપણે પેલું પંખાને એવું પણ ચાલુ ના રખાય
હા
એમમ
્છા મારી નાની છે ને ઈ એને તો અ કમરામાં જાય ને રૂમમાં એટલે સીધું મમ્મા એસી ચાલુ કરો હું સો બોલો એટલીક ને એને પણ એવું એસી ચાલુ કરો એસી ચાલુ કરો
હા આપણા છે ને છોકરાઓને પણ એસી નું બહુ જ પચ્ છે
બહ જ બહત છે.
હમ હમ પણ ગરમી બી એટલી છે ને, છોકરાઓ પણ શ સુખ કરે મારે પણ સ્કૂલેથી આવે ને એટલે, તો એસી ચાલુ કરીને બેસી જાય, લોકો
તો, હું શું ક મારી નાની આટલી નાની છે. એને પણ એસી ચાલુ કરો હું, સોઈ જાઉં આમ એસી ચાલુ કરો
અત્યારના છોક હા, અત્યારના છોક ઓરા બહુ માર છે નાના નાના છોકરાઓને પણ
આપણને સમજાવે આવું નહી, આવું કરો આવું નહી, આવું કરો
હા એ, જ ને એ લોકો આપણને શીખવાડે
બાકી બીજું તમારા છોકરાઓ ક્યાં ગયા છે આટલા હવે તો મોસમ બી છોડો હવે, શું કેવું એનું તો હું, તમને
હા હવે જો ને હવે છે ને એ લોકોની રજાઓ પડી ગઈ બસ આજે થી તો હવે એ લોકો ને ઘરમાં બેસાડવાય છે ને બહુ મુશ્કેલ
બહ, જ મુશ્કેલ આવા તો બરોબર મારી મારી બેબીને પણ સવારે નીચે જાય બપોરે નીચે જાય ક કને હું થાકી જઉ કે આટલો તડકો પડે છે ક્યાં જાય ક્યાં જાય તો પણ નીચે ફર ફર કરતી જ રહી સાયકલ ચલાવશે આ ચલાવશે
ના ના મેં, તો એ લોકો લ છે ને, બપોરે નાચ પણ આજે તો પરરાણે બેસાડ પલે ને ટીવી જો હોવે કઈ નહીમાં કેટલ તમારે ઘરમાં જે કરવું હોય એ કરો પણ, પાંચ વાગ સાંજે પાંચ પેલા, બહાર નથી
હા, હું પણ એને એની બધી બંધપણી આવે છે. ચોખ્ખી ના પાડતી પાં વાગ્યા સુી ઘરતી નંની અને સવારે પણ નીચે રમો બારથી પહેલા ઉપર આવી
બસ હા હા એજ ને તો છોકરાઓ બી કંટાળી જાય હું વિચારુંું કોઈ ક્લાસીસ હોય ને તો મૂકી દઉં તો થોડો ટાઈમપાસ થાય
પર કીધું હું તો વાત પણ કરી આયવી મારી છોકરીને થોડું મ્યુઝિકનું થોડું આમ નવું-નવું શોખ ચયળુ છે તો કાલે જ એક અ મ્યુઝિક ટીચર જોડે વાત કરી આયવી છું.
અચ્છા. હા હમણાં છે ને આ છોકરાઓને કઈ ખબ ર બી ની પડે કે લોકોને શું ગમે છે કઈક લોકો કરતા હોય ને એટલે જોઈને મતલબ પોતાને એમ નહીં ખબર પડે કે મને શું ગમે છે શામાં ઇન્ટરેસ્ટ છે પણ કોઈ કરે ને એટલે જોઈને એ લોક કોને એમ છોકરાઓને તો એટલા બધા શોખ બદલાત તા જ રેય.
હા બસ મારીને પણ એવું જ છે. પર હવે એ કન્ટિન્યુ એક વર્ષથી એનું મ્યુઝિકનો શોખ ચ્યડુ છે. બાકી તો હવે ચાલ બ ઘડીકમાં આ કરું, ઘડીકમાં હું ડાન્સ કરવા જાઉં, ઘડીકમાં હું કરાટે શીખવા જાઉં, ઘડીકમાં હું ક્રિકેટ રમું બદલાતા જ રેય એના.
ક હા કરાટા ને એવું તો આ શી શીખવાડી દેવું. જોઈએ ઈ તો આ છોકરીઓને કામનું જ છે.
કામનું જ છે તો એના પપ્પા એ કીધું જ છે તો એને મોકલવું જ પડશે પર હવે થોડુંક મોસમ થોડું સારું થાય તો મોકલીએ ભી ઘરે આટલા તાડકામાં કોણ જાય છોડો સ્વિમિંગ ક્લાસ હા હા એ પણ આવડવું જોઈએ એને
હમ્મ. હા એ આપણેે જ અહિયાં નથી મુકતા આપણે અ પણ બાર ના પ દેશો તો અમાર તો જો ન નાના છોક કરાઓને મહિનાઓના છોકરાઓને બી સ્વિમિંગમાં મૂકી દેય છે.
હું જોયું છે વિડીયોમાં કેટલા નાના છોકરાઓને ય ઓ મને બીક લાગી જે લો
ના ના પણ આપણે-આપણે અહીંયા ડરીએ છીએ પણ એ તો છે ને લાઈફ સ્કીલ છે જે આપણને આવડવી જ જોઈએ તો બધું ગમે ત્યારે કામ લાગે. ગી આવેને આપણને એટલે એ બધું તો શું કામનું જ છે.
હા એ તો બધું કામનું જ છે.
હા બોલો બીજું હવે તમારે? થઈ ગઈ જમ્માની તૈયારી?
ના ના હવે તો સાંજ થઈ છે એટલે તો ચાય પાણી પીશું ન પછી તૈયારી કરીશ હું તમને હમણાં જ કીધું ને મોસમ એટલ સરસ છે કે કશે જતા રહીએ.
હા ચલોને તો ભાઈને કો તમને લઈ જશે આજે તો બાહર.
કરું એ જ કે ચાલો આપણે કશે લોંગ ડ્રાઈવ પર જીએ. અચ્છા.
હા આ
ઠીક છે હા ચાલો મળીએ હા ચાલો બાય-બાય જય શ્રી કૃષ્ણ બાય-બાય.
હ